હેલો. હા, અવાજ આવે છે.
હ, હા, મજા આવે છે. જય શ્રી કૃષ્ણ.
હ, રાધે રાધે.
એ.
બસ મજામાં. તે બી સારી.
તમારી.
અમારી પણ સારી છે.
સાત. સારું, હેલો.
હા, બોલો.
તમે પછી કેવું.
ના, ના, ચાલુ જ છે.
સાચું.
ગુજરાત માં બ છોકરાને સ્કૂલે મોકલ્યા.
હા.
આપણે ગુજરાતી છીએ, આપણેે બહુ ગૌરવની વાત છે કે આપણે ગુજરાતી છીએ. કારણ કે ગુજરાતની અંદર. એટલું બધું રહસ્ય, જે છુપાયેલું છે ને. એ જોવા માટે અલગ અલગ જગ્યાથી લોકો આવતા હોય છે. તેના અંદર, જે ધાર્મિક દ્રષ્ટિએ કહો છો, ઐતિહાસિક દ્રષ્ટિએ કોહો છો. અને ગમે તે વસ્તુમાં ગુજરાતી એવું. અ મતલબ રાજ્ય છે ને, ત્યાં બધું સુખ સુવિધા મળી રહે છે. તેની સુવિધા એ બધા રાજ્ય કરતા બધી અલગ જ છે.
સાચી વાત છે. ગુજરાત તો ગુજરાત એ ભારતનું એક એવું રાજ્ય છે, જ્યાં પ્રાક સૌંદર્ય, ઐતિહાસિક. વરસો, ધાર્મિક સ્થળો અને સમદ્ર સંસ્ક્રુતિ. માટે વિશ્વભરમાં પ્રસિદ્ધ છે, દર વર્ષે.
છે.
હમ્મ, દર વર્ષે લાખો અને અ લાખો દેશી અને વિદેશી પર અ પ્રવાસી ગુજરાતની મુલાકાત લેવા આવે છે.
હ. લાખો મતલબ પબ્લિક વ્યક્તિઓ હોય છે બહારની એ બધી હર વર્ષે એ લોકો શું કરે છે ગુજરાત ની મુલાકાતે આવે છે ગુજરાત નું મતલબ જે જે નજારો હોય છે તે જોવે છે, તેનો અનુભવ કરે છે, ત્યાંથી કશું ફોટા પાડીને લઈ જાય છે ત્યાંથી કુસ શીખે છે સમજે છે અને એ લોકો કરતા હોય છે. કારણ કે સમુદ્રની દ્રષ્ટિએ જોઈએ તો સૌરાષ્ટ્ર ને કાઠિયાવાડે માં પૂરો સમુદ્ર ઈલાકો છે અને જો ધાર્મિક દ્રષ્ટિએ જોઈએ તો એક જો તિલિંગ પણ છે, સોમનાથ નું મંદિર તે કાઠિયાવાડમાં ગુજરાત ની અંદર આવેલું છે, તે પણ બો જુવાલાયક છે ત્યાં પણ બઉ લોકો આવતા હોય છે ત્યાં એટલે બઉ લોકો ત્યાં પણ આવતા હોય છે અને બધા અલગ અલગ મંદિર છે ત્યાં, એ મંદિરનું એટલું બધું મહત્વ હોય છે ને કે ત્યાં વ્યક્તિ મતલબ સાચું મન અને શ્રદ્ધાથી આવતા હોય છે, ત્યાં જુના ગડ કોતો, પાવાગડ કોતો બધું માતાજી નું મંદિર હોય છે એટલે ઈ બધા મંદિર અ બીજી એટલા બધા મંદિર નથી, એટલે એ જોવા અને બા, માણસોની અંદર ભગવાન ના પ્રતિ એટલું બધું પ્રેમ હોય છે કે તે આટલી પાવાગઢની અંદર તમે કઈ કાળકા માતા નું મંદિર છે ઉપર એમને સીર્ય છે, એ મંદિર ઉપર છે કાળકા માતા નું પણ તમે જોઈએ નવ હજાર નવસોને નવ્વાણું સીડીઓ છે. એટલે દસ, નવ હજાર નવસો નવ્વાણું એટલે કે દસ હજારમાં એક જ ઓછું છે.
સાચી વાત અને ગુજરાત ના પર અ ગુજરાતની પર્યટની વાત કરીએ તો સૌથી પેલા યાદ આવે છે કચ્છ નું રણ સફે મીઠાણા રન પર ચાંદવી રાતો નો નજા નજારો જોવા જઈ જાય તો રણ ઉત્સા દરમિયાન ગુજરાતની લોક સંસ્ક્રતિ લોકસંગીત, હસ્તકલા અને સ્વાદિ સ્વાદિષ્ટ ભોજન આનંદ મલે છે.
હા એ તો છે જ ને તો ભી માણસોને શું એમની એટલી બધી શ્રદ્ધા હોય છે ને તો તે માણસો ત્યાં ચડી જતા હોય છે. અને ત્યાં ચડતા હોય છે અને પોતાનું મતલબ અશ્રદ્ધા ઓર ભાવથી ત્યાં જતા હોય છે માણસો.
અને ગુજરાતનું બીજું પ્રસિદ્ધ પ્રયટન ઈસ્થલ છે ગિરિરાષ્ટ્રય ઉદ્યાન, આ એશિ
હા ગીર રાષ્ટ્ર ઉદ્યાન માં એવું છે એશિયાઈ દ્રષ્ટિ પ્રથમ આવે છે, તે વાઘનું સરખ ક્ષણ હોય છે ત્યાં આગાળી એટલે વાઘ નું સંરક્ષણ હોય છે ત્યાં આગાડી
હા.
અને તે છો ગીરના ગીરના એવા છે ત્યાં સિંહ અને વાઘ એટલા બધા જોવા મળે છે ને એ સિંહ માટે અ સેફ્ટી વાળું છે ત્યાં ગીરના મોટા મોટા અને બો જ મોટા પ્રમાણમાં જોવા મળતા હોય છે શેર ત્યાં લોકો પર્યટક જાય છે એટલે ત્યાં અગાળી એમના જોવા માટે એ લોકો ગાડીઓ લઈ અને એ મારફતે જતા હોય છે તે આપણને કોઈ નુકસાન ના પહોંચાડે એ માટે ગાઈડન્સ હો જરૂરી છે ત્યા આપણને જઈ શકીએ છીએ આપણે
હા સારી વાત કરી સિંહ સિંહ સાથે હરાણ ચિતતા મગર અને અનેક પક્ષી જોવા મળે છે આ ગુજરાત માટે ગર્વની વાત છે
જોવા મળે છે અમદાવાદ ના અંદર જે કાકરયુ છે એ કાકરિયા ના અંદર તો બો બધા પ્રાણી અને પક્ષીઓ જોવા મળે છે જે હવે લુપ્ત થઈ ગયા છે જે જલા જાતિ હવે લુપ્ત થઈ ગઈ છે જે હવે જોવા મળતી નથી તે પણ ત્યાં જૂની જૂની જે પ્રજાતિ છે જે આપણા બાળકો ને જોવા મળે અને શીખવા મળે એટલા માટે ત્યાં ચાલતું હોય છે અને આપડ આપે ને પણ બાળકોને સમજાવી શકીએ એટલે અમુક જા જાતિ લુપ્ત થઈ ગઈ છે પણ સંગ્રહાલય ના અંદર એ અવેલેબલ છે ત્યાંથી આપણે સમજી શકીએ શીખી શકીએ અને આપણા બાળકોને પ્રેરણા મળી શકે કે આવી વસ્તુ પેલા હતી
હમ સાચી વાત અને ધાર્મિક પર્યટન ની વાત કરીએ તો સોમનાથ મહાદેવ દ્વારિકા અંબાજી પાતાલી કા તાને એણે પાવાગઢ જેવા તીર્થ સ્થળ લાખો શ્રદ્ધાળુઓના આકર્ષણ છે આઈસ શ્રદ્ધા ઇતિહાસ અને સાસ્કૃત સુંદર પ્રતીક આપે છે
હા એ આપે છે અંબાજી પણ અંબે માતા નું મંદિર છે ત્યાં પણ તો અંબે માતા નું મંદિર છે
સાચી વાત
ત્યાં પણ ધાર્મિક દ્રષ્ટિએ બધા આવતા હોય છે
હમ સાચી વાત અને સ્ટેચ્યુ ઓફ યુનિટી જે વિશ્વ સૌથી ઉચુ પ્રતિભા છે
સ્ટેચ્યુ ઓફ યુનિટી છે એ સરદાર વલ્લભભાઈ પટેલનું એમની યાદોમાં બનાવવામાં આવ્યું છે એ નર્મદા ના ખાતે આવેલું છે અને તો લોખંડી પુરુષ જે કેવાય સરદાર વલ્લભભાઈ પટેલ તે ગુજરાત ના હતા
સાચી વાત હેલો હેલો
હા બોલો
હા સાચી વાત જો વિશ્વની સૌથી ઉંચી પ્રતિભા છે ને તો આજ ગુજરાત નું સૌથી મોટું આકર્ષણ બની ગયું છે આ પ્રતિભા
હા સૌથી મોટું આકર્ષણ નું કેન્દ્ર બને છે તેમના ત્યાં બધા વ્યક્તિઓ આવતા હોય છે ત્યાં જોવા માટે અને સરસ એવું છે કે ત્યાં બધું જ આપણેે સુખ સુવિધા મળી રહે છે ગુજરાતમાં અને લોકો ફરવા માટે પણ આવતા હોય છે.
સાચી
હમ્મ.
હમ્મ અને વિશ્વભરમાં પ્રવાસ-પ્રવાસીઓના આકર્ષણ છે.
હા, પ્રવાસીઓનું આકર્ષણ કેન્દ્ર બની ગયું છે અને ગુજરાતમાં ગરમીઓમાં અને દિવાળી ઉપર રજામાં બહુ જ માણસો આવતા હોય છે.
સાચી વાત તો ગુજરાત ફક્ત પર્યટન સ્થળ માટે નહી તેના તહેવારમાં ગરબા આઈ લી દાંડિયા હસ્તકલા અને સ્વાદિષ્ટ ભોજન માટે પણ ખૂબ પ્રસિદ્ધ છે.
હમ્મ.
હેલો. હેલો.
સાચી વાત અને એક વાર ગુ જરાતીની મુલાકાત લે છે ને તે ગુજરાત ની મહેરબાની ક્યારેય પણ ભૂલી શકતો નથી. તો રાજ્યનો આર્થિક વિકાસ થાય છે ને તો ગુજરાતનું પર્યટન સ્થળ એ મહત્વ ખૂબ વધારે છે. કેમ કે દર વર્ષે લાખો દેશ થી અને વિદેશી પ્રવાસી ગુજરાતની મુલાકાત લેવા આવે છે. ગુજરાતનું પર્યટન વાત ક વાત ને અહ કચ્છનું રણ સફેદ મીઠાનો રણ બહુ પ્રસિદ્ધ છે. અને બીજું પ્રસિદ્ધિ એ મેં ગુજરાતનું અહ ભોજન પણ બહુ પ્રસિદ્ધ છે. તો અહ ઐતિહાસ આ એસ સ શ્રદ્ધા ઐતિહાસિક અને સાંસ્કૃતિક સુંદર પ્રતિક છે. સા